જય શ્રી કૃષ્ન હલો.
જય શ્રી કૃષ્ન કેમ છો.
બસ મજામાં શું કરો છો. તો
કંઈ નહીં બસ આ જો ની બેઠા છીએ હમણાં એ જ વિચારતા હશે હતા કે કશે કંઈક ટ્રીપ પ્લાન કરીએ.
હા, હા, હા, ઉનાળો છે ને વેકેશન પડી ગયો છે એટલે હવે બાળકોને ક્યાંક ક્યાંક ફરવા તો લઈ જવું પડે નહીં તો ક્યાંય નહી તો પછી અંતમાં મામાના ત્યાં તો છે જ મામાનું ઘર.
હા જો આપણા માટે તો એ જ હતું ને વેકેશન એટલે મામાનું ઘર બીજે કરસે ક્યાંય જતા નહીં હતા મામાનું ઘર જ આપણા માટે તો વેકેશન હતું.
સાચું કહો છો કાલે જ હમણાં તો અમે યાદ કરતા હતા અમારી પણ એક સખી હતી ને એ એને આના વિશે જ એ વાર્તાલાપ કરતી હતી કે અમે પણ એના મામાના ઘરે બાળપણમાં એટલા મામાના ઘરે જતા હતા વેકેશન પડે એટલે મામાનું ઘર યાદ આવે અને કેટલા નવીન અનુભવો હતા કેવા બધા ભાઈ બહેનો બધા વેકેશનમાં વરસમાં એક વખત મળે એટલે બધા બચપનની યાદો પૂરી તાજી થઈ જાય.
સાચી વાત છે ને એક વેકેશનનો સમયગાળો એવો હતો કે આપણે બધા પેલા કાકા બાબાના જેટલા બી ભાઈ બહેનો હતા સાથે મળતા આપણે મામાપઈના અને તમને ખબર ઓલા ધાબઈ પર સવાની કેટલી મજા આવતી.
હા સાચું કહો છો તમે. અને ગામડામાં જઈએ એટલે આ પાછો કેરીનું સીઝન હોય એટલે એક તો ધાબા ઉપ સુવાની યાદ આવતી પછી આપણે જયારે પોતે જઈને અને ઝાડ પરથી કેળ તોડીને ખાઈએ અ તો કાચી કેરી પણ એમાં પણ ના મીઠું અને મરચો નાખીને પછી એવી રીતે ખાતા હતા. તો જો એ આપણા માટે એ પ્રમાણે પણ સારી કે આપને લૂ ન લાગે અને પ્રમાણે પણ નવીન અનુભવ કે આપણે પો તે વૃક્ષ પરથી તોડીને ખાતા હતા તો ઈ પણ આપણને બહુ સારું લાગતું હતું.
કેવી મજા આવતી હતી મને પણ બઉ જ મારા નાનપણના દિવસો યાદ આવે કે નાનપણમાં અ કેવા બધા આપણે રમતા હતા ઓલું એને શું કહેવાય ઓલું આ આમ સાત તો ખાના પાડીને શું કેહેવાય છે. મને હમણાં નામ યાદ નથી લંગડી કે શું કહેવાય સાત ખાના પાડીને હા ચીપ બસ ઓલું પથ્થર નાખીને આપણે આમ એક પગથી એ કરીને રમ
હા ચીપસ કેવાય.
હા હા. એ પછી પાચી કા રમવાનું મને બોવ શોખ આમ કેય ને કે હું એમાં પ્રો થઈ ગઈ. હે તે ટાઈમે પાચીકા મને રમવાનું એટલું ગમતું. તું હતું ને પાચિકા
હા હા સાચું એ પાંચ પથ્થર થી આપડે આમ ઉછાલી ઉછાલીને રોમી એ ને હા.
જે જે બો મને બોજ મજા આવતી હતી. પછી અમે અમે તો તમને ખબર હું નાની હતી ને ગામડે જ હતી ને ત્યારે અત્યારે તો બધા આ બધા કેટ થી પત્તા અને એવું બધું રમે છે પણ ત્યારે મને એવું યાદ છે આપણે માચીશ નય હતી.
હા.
એ માચીસના બોક્સનાનું આગળ પાછળનું ઓલું ફાડીને ખબર નહીં અમે હવે મને યાદ નથી હોતું પણ અમે એ લોકો એ માચીસને બી ભેગું કરીને એટલું અમે લોકો રમતા. હા કે મારી પાસે આટ
હા એના પરથી જે સ્ટીકરથી સ્ટીકર મેચ થાય તો આપણે અ બધાં ગેમો અમે પણ રમેલા છે. કે અમે પણ અમારા મામાના ઘરે જતા એટલે અમારે તો ચોક્ટો ત્યાં નજીક જ હતો તો ત્યાં શું આ આસપાસના બધા મામાના ઘર ને એ જવાનું તો ઉનાળામાં બધા આવે ને એ પ્રમાણે અમારા બીજા એવા પણ મિત્રો મલી કે હજી તો હવે વર્ષો થઈ હવે અમે મળ્યા જ નથી પણ એ લોકો બધા અલગ અલગ ગામોના હતા તો એ લોકો બધા ચોકટા પર આવતા અને આવા બધા ગેમો અમે પણ મળીને રમતા પછી છુપમ છુપાઈ રમતા
હા ઓલી સાંકડી પણ રમ કેવી મજા
ઝૂલો હા પછી ઝૂલો બાંધતા આપડે આ વડના વૃક્ષો હોય ને એના એના એ એને તાણીને એનાથી પણ રમતા અને રસ્તીનો ૂલો પણ બાંધતા હતા.
બો મજા આવતી આપ આપણને એમ થાય ને કે અત્યારના જે બાળકોનું જીવન છેને આપણું બાળણ છેને એમ લાગે કે એ લોકો તો બચપન કંઈ જીવીત નહી જાણે જે આપણે મજા કરી છે આપણે આપણું બચપન જીવ્યું છે. એવું અત્યારના બાળકો નથી. તો એ લોકો બસ ટીવી ફોન અમુક એ લોકોની જે કઈ ગેમ હશે
એ હવે એમ લોકોની ગેમ બધી હા હવે એ લોકોની બધી એજ ગેમો ડિજિટલ રૂપ પર આવીને અલગ અલગ એમાં એમના નામ આવી ગયા છે. તમે જોયું હશે લુડો જે આપણે ગામમાં ચોપટ રમતા હતા એવ એનો હા. એનો લુડો એ લઈ લીધો છે પછી ચિપસ ક્રિકેટ એવું બધું
ચોપટ. ઓલા ચિસ્કાસ હોય એના એ કરીને ને
આવલીના હા.
હ.
એટલે બાળપણની આપણને પણ વેકે પડે એટલે બાળપણની આપણને પણ યાદ આવે કે મમ્મી સાથે મામાના ઘરે જતા અને મમ્મી ના નામેથી આપણે ત્યાં મામાના ઘરે મમ્મીના નામેથી ઓળખા
હા એ સ હા. એ સૌથી વધારે સારું લાગતું કે આમ આપણે બધે પાપાના નામથી ઓળખતા હોય પણ એક મામાનું ઘર જ એવું છે કે ત્યાં મતલબ આપણા મમ્મીના નામથી આપણને ઓળખતા હોઈએ.
હા સાચું કહો છો તમે અને બધા મમ્મી સાથે મમ્મીની જે શક્ય હોય મમ્મી એમના સાથે ફરે એટલે આજે પણ એવું બધું મને યાદ આવે છે જયારે અમે મામાના ઘરે જઈએ તો અમને બધું યાદ આવે છે કે આવા ચોક ઉપર અમે બેસીને રમતા. . નાના હતા એટલે અ ખેતર એવા બધા ખેતર અમારા નાની લઈને જતા હતા અને અમારા માટે કેટલી એવી વસ્તુઓ સાચવીને રાખતા હતા કે અમે જઈશું ત્યારે અમારા માટે વિશેષ એમનું પ્યાર હતું એ. તો કે આ મેં તમારા માટે લઈન રાખ્યું તો એ બધું બહુ જ યાદ આવે છે. હવે તો નાની પણ નથી અને એમનો એ દુલાર છે એ પણ એમના સાથે થી ગઈ બી જતો રહ્યો.
બિલકુલ-બિલકુલ આજ જો ને અત્યારે તમારી સાથે વાત કરતાં હું પણ થરાક ઇમોશનલ થઈ ગઈ કેમ કે મને મારા ગામડે જઈને મતલબ પંદર સોળ વરષ થઈ ગયા હશે. એટલે આ વાત થી હું પણ જરાક થોડીક વશ હું કે ભાવુક થઈ ગઈ. અને નાનીનો પ્રેમ તો જોઓ ને કેવો મતલબ મારા નાની પણ અમારા માટે ઓલું તમને ખબર આમ બોર બી સૂકવીને રાખતા હોય. અ પછી અમુક કેટલી એટલી બધી વસ્તુઓ એ રાખતા કે નહીં મારા છોકરાઓ આવશે તો હું એમના માટે આ રાખીશ ને બહુ મજા આવતી મતલબ અને એ મારી નાની છે ને અથાણા બી બધા બહુ જાત જાતના બનાવે છે. તો એ અથાણા બી અમારા માટે એટલા બધા તૈયાર કરીને રાખતા ને કે છોકરાઓ આવશે ને તો અ ખાશે એમને ભાવે છે.
હા, અમારા નાની છે ને શીરો અમે જતા અન એટલે ગા ગામડામાં તો શું હવે તો અહિયાં જાત જાતના ફાસ્ટ ફૂડ ને એવું બધું થઈ ગયું છે. તો અમારા નાની શું કરતા હતા અમારા માટે વિશેષ શીરો બનાવતા હતા. અને એ શીરામાં વધારે-વધારે ઘી ના અમને આપતા હતા તો એ વાત તો હ હવે હમણાં પણ યાદ આવે છે કે હવે ક્યાં આટલા આવા જમાનામાં દેશી ઘી અને એવું બધું એવી વાનગીઓ છે જ ક્યાં!
અવે છે ને એ પહેલાં જે આપણું બાળપણ વીત્યું ને આપણા બાળપણમાં જે મતલબ પ્રેમ, મમતાભાવ જો આપણા નાના નાની, મામા મામી તો કરતાય એ સિવાય જે ગામના બધા લોક લોકોને આપણે મામા, માસી એ રીતે સંબોધન ના કરતા આપણે તો એ લોકો પણ આપ આપણને પોતાના હોય ને એ રીતે બધા ગણતા હતા મતલબ આપણે જો ઉ વેકેશનમાં જતા હોય તો કે હા આ ફલાણાની દીકરી છે આની દીકરી છે તો એ લોકો પણ આપણને એટલો જ પ્ મતલબ
હા-હા, બિલકુલ સાચું કહો છો તમે હા.
ગામ જ આપણું મામા, માસી, નાની કેય ને તો ચાલે કે આખું ગામ જ આપણું મામા ને અ માસી, નાની બધું બધા આપણે-આપણે એ લોકોને એ રીતે સંબોધતા હતા પણ અત્યારે તમે જોઓ ને એવું નથી લાગતું કે એટલું થોડું પ્રેમ એટલી ભાવનાઓ ઓછી થઈ ગઈ.
ઓછી થઈ ગઈ છે બધાયના પોતા બધાયના પોતાના એમાં બહુ જ જ વ્યસ્ત થઈ ગયા છે. એટલે એમાંથી જે પેલા માન પ્યાર એવું બધું બહુ જ પ્રમાણમાં ઓછું
બિલકુલ પેલા સામે જ થી ફોન આવતા હતા મામા ના ઘરેથી કે હજુ તમે આવ્યા નથી વેકેશનમાં હજુ બી એવું નથી કે કરતા જ છે પણ થોડું ધી ધીરે ધીરે સમય સાથે થોડું બદલાતું જાય છે. છે કે મતલબ જથી બોલા હોતા હતા એ થોડા ફોન કોલ ઓછા થ થઈ ગયા છે આપણે બી મોટા થઈ ગયા એટલે જવાનું ઓછું થઈ ગયું છે એટલે જે એક એક મામા ભાણે વચ્ચે કે નાની દોહત્ર વચ્ચે જે પેલો એક કનેક્ટ હતો તે થોડો ઓછો થઈ ગયો છે.
સાચું એકદમ સાચું કહો છો તમે અને જો હમણાં મારે તો અરા કાલે જ એમના મામાનો ફોન આઈ ગયો હતો કે ત્રણ દિવસ થઈ ગયા છે બાળકોનો વેકેશન પડી ગયો છે તો હવે ક્યારે આવવાનું છે એ બતાવી દો એટલે પણ રાહ જોતા હોય તો હમણાં પણ હા એવું છે કે ઓછું થઈ ગયું છે આ ભ ભાગ દોણમાં પણ તો પણ હમણાં પણ એ થોડા થોડી વાત તો એમની એમ આજે આપણા જેવી રીતે આપણે કરતા હતા એવી આપણા બાળકોને પણ વિશેષ એ ઇન્તજાર હોય છે કે અમારે
બિલકુલ અને જો ભલે આપ પણ એ છે ને કશું નહીં થ જોયું નથી ધન દોલત કશું જો પણ તમે જેમ કીધું કે તમારા ઘરેથી તમારા ભાઈનો ફોન આવ્યો કે બાળકો આવ્યા તો એ એક ફોન બી તમે મતલબ સાંભળીને તમને કેટલીક ખુશી થઈ હશે ને કે નહીં ફોન આવતા જ અમારા માટે બી પૂછતા છે કે મારી મારા ઘરમાં આજે પણ મારી કેટલી જગ્યા છે.
હા સાચું એલું એકદમ સાચું કહો છો તમે એટલે જો આ આ વાત હા
એક સામે વાળો વ્યક્તિ એક ફોન પણ કરી દે ને તો એ પણ આપણા માટે બહુ છે.
સાચું કહો છો તમે આપણે આજે આ જે વાતચીત કરી છે એનાથી તો આપણને આપડો બાળપણ અને આપણે થોડા ભાવનામાં વહી ગયા છે કે હા કેવી રીતે હા એટલે મને પણ બધું બહુ યાદ આવી ગઈ છે બધી જૂની વાતો
આ મતલબઆ એક એટલું બધું રિલેટ કરી દીધું એ વાતને કેમ કે હું છેને મારા મારા મામા ને મળ ને મને બહુ વર્ષો થઈ ગયા છે હ નથી મારા આ વિડીયો કોલ પરને એ રીતે મળી છું બટ જે જઈને મળી જ નથી અને મારા નાની સાથે પણ મને બહુ ટાઈઇમ થઈ ગયો છે. ને હું જરાક આ ટોપિક પર હું જરાક ભાવુક થઈ ગઈ.
હું મને પણ એવું જ થયું કારણ કે જો મારા નાની છે અને મારા મમ્મી બેવું જ હવે આ દુનિયામાં નથી અને એમના સાથે જે મેં યાદગાર પલ વિતાયા ને એનું મને એકદમ એવું લાગે છે. કે મેં જીવંત અનુભવ કરી લી તો આમાં તો
બિલકુલ બિલકુલ આપડુ જે નાની ઘરે જે બાળપણ વીત્યું ને તે તો મતલબ આખી જિંદગીભર આપડી સાથે એ યાદો રેવાની છે કોઈ દિવસ વિસરવાની ન તીબ અને આપ પણે બાળકોને પણ એ જ મામાનું ઘરનું મહત્વ શું છે એ જ બસ એમને સમજાવવું.
સાચું કહો છો તમે ચાલો પછી મળીએ અને આવા અનુભવો તમે પણ સાજા કરજો અને હું પણ જરૂર થી કરીશ.
બિલકુલ બિલકુલ એવી રીતે જ એકબીજાની આપને વાર્તાઓ સાંભળવાનું બહુ ગમે છે એકબીજાનું. કરતા રહીશું મળીએે જય શ્રી કૃષ્ણ